પછ
હેલો.
શું કરો છો બેન
હા પણ કઈ નથી આપણું તો જીવન સાદું છે અને આપને તો જીવન તો સાદું રાખો ને વિચાર ઉચ્ચ રાખો છો
સાચી વાત હા તો હોય જ ને જીવન તો સાદુ જ પણ સારું છે જદા તામ જામશે મે મનુષ્યને બગાડી નાખે જીવનમાં હોય ને જના. આપણે એટલે આપના પરિવારને સાદું જીવન જીવવાનું જ રીતે રહેવું જોઈએ.
સારું સાચી વાત કહીએ આપને તો. હોય છે કે આપણા જો નહી તો આધુનિક યુગમાં. કો સફળતા ને સુખ ને ધનને. વેબ મને દેખાવા સાથે જોડે છે પણ આપ. આપણા મહાન ઋષિ મુનિઓને તો અને મહાપુરુષો ને તો આપણે એક અમૂલ્ય. સંદેશ આપ્યો છે. કે સાદું જીવન ને ઉચ્ચ વિચાર રાખો. આ વિચાર આજે પણ એટલો જ મહત્વ છે જેટલો હજારો વર્ષ. પેલા તો.
સાચી વાત બઉુ સરસ અનેને આપના વડેલા એ પણ ખુબ સુંદર વાક્ય કહયો છે. છે કે સાદુ જીવન ઉચ્ચ વિચાર આવાય કાવત નથી પણ જીવન. જીવનની શ્રેષ્ઠ કલા છે. મનુષ્યો માનતા તેને કપડા ત કે વ્યવ. નથી પણ તેના વિચાર સંસ્કાર અને. વ્યવહાર અપનાવીને આવે છે એને માટે મહાન બને છે.
સાચું સાું સાચી વાત કહી તમને બેન. આપણે સાદું જીવન એનો અર્થ એ કે અભાવમાં જીવવું નથી. એનો અર્થ છે કે સરળતા નેને સંતોષ નેને. અનુશાસન ને. પ્ર પ્રાથમિકતા સાથે જીવન જીવવું. પૂચ્ વિચાર એનો અર્થ છે કે સત્ય નો માર્ગ અપનાવનો. માનવતાની સેવા કરવી. બીજા ના સુખ ને પોતાનું સુખ જોવું અને હંમેશા સારા. કર્મ કરવા જ.
સાચી વાતો તો હોય જ કે અ સાધું જીવન. જીવનનો અર્થ ગરીબ. નથી સાધુ જીવનનોો અર્થ છે સરળતા સંતોષ. પ્રમાણિકતા અને વિનમ્રતા સાથે જીવન જીવનું ઉચ્ચ. ચારારર્થ. અર્થ છે સાર સારા કામ કરવો બીજાનું ભલું વિચારનું. નો માર્ગ અપનાવનો અને સમમાયની સેવા કરીે. આ સા સાદું જીવન છે. દેખાવો અને શો કરવો તો નથી.
આજના સમયમાં તો ઘણા લોકો બારી સુંદરતા. પર વધારે ધ્યાન આપે છે. પણ સાચી સુંદરતા તો મનુષ્યમાં મનુષ્યના વિચારમાં હોય. અને મનુષ્ય આપણે. મનુષ્ય હોય જો તો આપને મધુર વાનીએ. અ નરમ સ્વભાવ હૈ. સારા સંસ્કાર અને બીજાને મદદ કરવાની ભાવના જ વ્યક્તિ ને મહાન. બનાવે છે.
સાચી વાત બ
અને લાલ બહાદુર શાસ્ત્રી એની. એને સાદકી નું સુંદર ઉદાહરણ હત કેત હતું. કે તેઓ દેશમાં વડા. પ્રધાન હોવા છ છતાં પણ ખુબ સરળ જીવન જીવતા હતા. તેમનું જીવન આપને શીખવાડે છે કે માનતા પ તિ નહ પણ ચરિત્ર અને વિચારથી આવે છે.
સાચી વાત બહુ સરસ વાત કહી આ અને સાધું જીવનનો અર્થ અ આજ ઘણા લોકો બારી દેખાવા પણ વધારે ધ્યાન આપે છે મોટા ઘર મોટા કપડા અને વેધુ કરવાી પકવાન કોશિશ કરે છે પણ સાચો આદર તો એ વ્યક્તિ મ છે જેના વિ ચાર ઉચ્ચ હોય છે અનેને બધા સાથે પ્રેમથી વાત વ એને બીજા ને મદદ કરે છે
સારું કહ્યું તમને દેખો જો ની બધાર્થી જીવનમાં આ સિદ્ધાંત અપનાવો ખૂબ જરૂરી હોય છે કે મોંઘી વસ્તુઓ કરતા સારું જ્ઞાન વધારે મહત્વપૂર્ણ છે કે દેખાવા કરતા સારા સંસ્કાર વધારે મૂલ્યવાન છે સ્પર્ધા કરતા આત્મ વિકાસ વધારે છે સાદા જીવન તો જીવતા વ્યક્તિ પોતાના ખર્ચમાં સંયમ રાખે છે સમય નો સદુપયોગ કરે છે છે અને જીવનના પ્રત્યેક ક્ષણ ને સાર્થક બનવાની કોશિશ કરે છે એવા વ્યક્તિ ને સમાજમાં આદર મળે છે કારણ કે તેનું ચરિત્ર તેની સબસે મોટી સંપત્તિ હોય છે
સરસ આ આપણા જીવનનો સિદ્ધાંત વિશેષ મહત્વ હોય છે કે આપણા સરળ રહેવું મહેનત કરવી ગુરુજીનો આદર કરવો માતા પિતા પોતાની સેવા કરવી અને મિત્રો સાથે પ્રેમથી રહેવું જોઈએ આ ગુણો આપણા જીવન ના સફલ અને સમમાનિત બનાવે છે હમ
મેં તો એટલું જ કહી કે સાદગીતી જીવન સુંદર બને છે અને ઉચ્ચ વિશારથી સમાજ સુંદર બને છે ધન નો અભિમાન થોડા સમય માટે હોય છે કે સારું છે નઈ કે ધન નો તો અભિમાન થોડા સમય માટે હોય છે પણ સારા વિચારોનું વિચારનોો તેજ જીવન ભર ચમકે છે આ તો આપણે આપડે બધા સરળતા ને અને સચ્ચાઈને એને પ્રાણ પ્રાણિકતા અને અને ઉચ્ચ વિચારો સાથે જીવન જીવવાની પ્રતિજ્ઞા કરે જેથી આપનું જીવન પણ ઉજ્જવલ બને નહી અને સમાજ પણ પ્રગતિશીલ બને છે
બઉુ સરસ વાત ક તોું હોય છે ને સાદા જીવન જીવતા વ્યક્તિ ષી હોય છે તે જીવાની સાથે સ્પર્ધા નહીં કરે છે પણ પોતાના વિકાસ પર ધ્યાન આપે છે તેના માનના ઈશ્યા અંકર અને લાલચ ઓછા થાય છે એટલા એ વધારે સુખી અને શાંત જીવન જીવે છે
આપણા તો સ સારી સાચી વાત કઈ છે કે આપણા તો જીવનમાં સુખી અને સફળ બનવા માટે ઘણા માર્ગ છે પણ એમાંથી એક શ્રેષ્ઠ મારક છે કે સાધુ જીવન ઉચ્ચ વિચાર આ કેવલ એક સૂત્ર નથી પણ જીવનને સફલ શાંત અને અર્થપૂર્ણ બનવાનો માર્ગ છે અને સાદગી તો એ મનુષ્યની સબસે મોટી સુંદર હે ને જે વ્યક્તિને પોતાના ધન પદ કે દેખવાનું અભિમાન નથી ના તો જે હંમેશા નમ નરમ રહે છે અને જે બીજાનું ભલું વિચારે છે ને તે આજે સાચા અર્થમાં માન કેવાય છે
બહુ સરસ હો તો હોય છે ને મહાત્મા ગાંધી એ સદા જીવન સાદા જીવન અને ઉઊચવીચ તેનુ શ્રેષ્ઠ ઉદાહરણ છે એમને રહેેવાનું સાધું હતું પણ તે તેના વિચાર હતા મહાન હતા તે આખી દુનિયા ના પ્રેરણા આપી એમને બધાનો મહાન બનાવવા માટે ધન ન આપણા સારા વિચાર અને સાચું ચરિત્ર જરૂરી છે
સાચી સાચી વાત કહી આજમાં તો યુગમાં ઘણા લોકો બ્રાન્ડેડ કપડા મોંઘી ગાડીયા અને મોટા ઘને સફળતા નું પ્રતિક માને છે પણ ઇતિહાસ આપને બતાવે કે મહાન વ્યક્તિ પોતાના વિચારોથી ઓળખ્યા છે દેખાવાતી નથી
સારું બહુ સરસ વાત કો તો એ છે ને અ આ કેને કે આ માતા પિતા સેવા કરી મિત્રો સાથે પ્રેમ રહેવું જોઈએ આ ગુણ આપના જીવન ના સ સંપણ અને સન્માનિત બનાવવામાં બહુ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે અને પૂરો દેખાવો પણ કરવો નથી
હમ સાચું વાત કય્યું તમને આપણે ઉચ્ચ વિચાર નો અર્થ કેવલ મોટી વાતો તો કરવો નથી ઉચ્ચ વિચાર તો એ છે કે સત્ય બોલવું સમય નું પાલન કરવું
સાચી વાત બહુ સરસ વાત કહી તમને સત્યનું પાલન કરવું આ નાના નાના નાના બાલ્કોન આ હ સપોર્ટ કરવો
આપણે માતા પિતા નો આદર કરવો ગુરુજનની સેવા કરવી ગરીબોને જરૂરતમંદ ની મદદ કરવી અને સમાજ માટે સારું કામ કરવું અને આપણે જોવ તો આપણે સમાજમાં પણ આપણે સાદગી સંતોષ શીખવાડે છે કે સંતોષી વ્યક્તિ તો ક્યારે પણ લાલ સમા નથી આપતો તે પોતાની મહેનત પર વિશ્વાસ રાખે છે અને બીજાની સફળતા થી ઈર્ષ્ય નથી કરતો આ ગુણો તો જીવનને શાંતિ અને આનંદ થી ભરી દે છે
સાચી વાતો તો હોય છે, ને સુંદર કપડા થી શરીર સુંદર લાગે પણ સુંદર વિચારથી જીવન સુંદર બને હ બધાને વિચારવું જરૂરી જોઈએ છે.
સારી વાત કહી તો આને અંતમાં એટલું જ કહું કે મોટું બનવું આ આસાન છે પણ માન બનવું મુશ્કેલ છે. માન એજ બનેવે છે, જે સાદું જીવન જીવો છે. અને ઉચ્ચ વિચારો ન વિચારોને પોતાના વ્યવહાર માં ઉતારે જ છે.
સા છું સારું સારું